હલો છે.
મજામાં બોલો તમે. અરે મેં વિચાર જ હતી કે તને કોલ કરું, કેટલા દિવસથી આપણી વાત જ નહી થઈ.
હા મેં મે સવારે તારા ઘરે આવેલી, તને મળવા બટ તું મળી નહિ. જોય ભા આટલી બધી. આટલી બધી બેગ્સ તો શું આખું હજાર ખરીદીને આવી હોય એવું લાગતું હતું મને.
અરે તારે ખબર જ નથી મારી છોકરીનો રિશ્તો નક્કી થઈ ગયો છે.
હા જોયું મેં અ.
અરે હા. એ એટલું જલ્દી જલ્દી માં બધું થઈ ગયું, કે કઈ ખબર જ નહી પડી કે ક્યારે, અ અ ક્યારે બધું થઈ ગયું ને કોઈને ઇન્ફોર્મ તક નહી થયું.
હમ કેવું છે બધું?
જે દુલો દુલો તો સોફ્ટવેર એન્જિનિયર છે, ફૂલ પેકેજ છે, જોબ કાર બધું સેટ.
હા બરાબર છે.
એ જ.
તો હવે દીકરી શ્રુતિ ના લગ્ન તો આવતા મહિને છે ને. તો આટલી એટલે જ્યાં થી સવાર પડે ત્યારથી બસ દોડો દોડો દોડો, હવે જ્યા જરાય એ નવ નવરાશ નથી મળતી હોય તને.
અરે હા એ તો હવે એવું જ છે ને હવે, શોપિંગ ભાઈ શોપિંગ બ્રાઈડની શોપિંગ જોઈ ને એમેઝોન પણ શોખ થઈ જાય, ડ્રેસ, જુલરી, મેકઅપ, સેન્ડલ, પર્સ, બધું ખતમ જ ના થાય. જયારે વસ્તુ લખી ના આપે લઈને પછી પાછી કઈ વારે ભૂલી ગઈ, બે વસ્તુ તો ભૂલી ગઈ, પછી પાછી બીજા દિવસે માર્કેટ જાય, એટલા દિવસથી એજ એ જ સાયકલ રિપીટ થઈ રહેલી છે, તારે આવવાનું છે હા એક વીક પહેલા આવી જજે તને તો તમારી હેલ્પ તો કરવી જ
અરે હા આ કઈ કેવાની વાત છે આપડે તો ઘર વાળા કેવાય આવું જ જોઈએ.
અમે તો શું નક્કી કરેલું છે, કે આ એક વીકનો ફૂલ પ્રોગ્રામ સેટ કરેલો છે, પહેલા દિવસે, જે છે તે મારી છોકરીની પહેલા તો બેચલર પાર્ટી છે, પછી સેકન્ડ ડે પર બધી મંદી છે પછી, અ ખાવાનું છે ત્રીજા દિવસે હલ્દી છે દુલ્હા લોકો આવશે, ચોથા દિવસે અ ફેરાને એવું બધી રીતે અમે લોકો એ રાખેલું છે, તો તારે તો આવવાનું જ છે ને કપડા ની ટેન્શન નહીં લેતી. તી. મે એ બો કરેલા છે તું આપણે સાથે જ કરી લઈશું. સમજી ગઈ.
તૈયારી તો ક્યારે જ પૂરી નહી થાય. સૌથી પેલું કામ. તો આ તમારે વડીલ વડીલને રસોઈયો વેન્યુ ફાઈનલ કરવું પડે. પછી તો જાણો કે લગ
અરે તું વેન્યુ ની તો શું વાત કરે છે.
કે કે એ કેટલા મુશ્કેલ છે, ને શ્રુતિ તો પંજાબી છે. ને હવે ચાાઈનીઝ કાઉન્ટર રાખવા રાખવા છેવે, તો પછી ગુજરાતી લગ્ન હોય, એટલે દાળ ભાટ ના લડ્ડુ તો હોવા જ જોઈએે.
એ તો, અરે તું તો શું વાત કરે છે આ લોકો તો, ડેકોરેશ, ફૂડવેન્યુ, ડેઝર્ટ ને માય ગોડ જે વેડિંગ પ્લેનર રાખેલી ને તો એવું એવું બધું બોલતી હતી કે કોઈ સમજ જ ના પડે, એમ કે ફૂડ કાઉન્ટર માં કેની એન્ટ્રી જોઈએ છે, કયા કેટલા ફંક્શનમાં કેવું ઇન્વાઈટ રાખવું છે, કેવું કરવું છે, ઇન્વિટેશન કાર્ડ કેવો રાખવો છે, અરે ભાઈ થોડું શાંતિ તો રાખ. વ અરે ડેકોરેશનમાં તો આખું રોયલ થીમમાં રાખેલું છે, ફ્લાવર્સ મૂકવાનું છે કે ગેસ્ટ પણ કન્ફ્યુઝ થઈ જશે કે વેડિંગમાં આવેલા છે કે બોટાનિકલ ગાર્ડનમાં.
હમ જો. સાચી વાત કહું ને તો સાચી વાત છે, હવે જમવાનું સારું હોય ને હોય એટલે અડધું કામ ત તારું ત્યાં જ પતી જાય, અને શોપિંગ નું શું દીકરી માટે, પાને તારને દાગીને લઈ લીધા?
હા એ તો પહેલા લઈ લીધેલો, જ્યારે એ એ પેદા થયેલી ત્યારે, એને જેટલા પૈસા બધા મળતા હતા, તો અમે એનું શું કરેલું કે એફડી બનાવી લીધેલી હતી ને હર મહિને મહિને, એના અંદર નાનીમાં નાની રકમ જે હોય કે બે હજાર થઈ ગઈ કે પંદરસો થઈ ગઈ, એટલી રકમ ભેગા કરતા ગયા મહિને મહિને, તો શું કે એ અઢાર વરષથી થઈ ત્યારે એનો, એનો છે ને એક આખો સેટ અમે લોકોએ રેડી કરી લીધેલો હતો, ને એના માટે થોડું બે ત્રણ બંગડી લઈ લીધી કેમ કે સોના નો ભાવ તો જોતું આજે, એટલો આસમાન તક છે કે આપણે, હાથ પણ ના લગાવી શકીએ, તો થોડું થોડું જે ભેગું કરેલું હતું, એનાથી એના માટે એક સેટ લઈ લીધેલો, ને એના સાસરા વાળા થોડા સારા છે તો એના સાસરા વાલા એ પણ એને આપેલું છે બધું પહેરવા, ને એના સાસરા વાલા તો એવું કરે છે, કે કહે છે કે જારે લગ્ન હશે ત્યારે તમે તમારી જ્વેલરી જે તમે જે સોનું આપશો ને તે નહીં પહેરશે, અમે જે સોનું આપ સુન તે પેરસે.
હા તો કદાચ એનું પરંપરા સોનું હશે એટલે એવું કેતા હશે એ લોકોની પરંપરામાં એવું ચાલતું હશે.
હા હવે એજ તો હવે. પણ એને તો એને છે ને તો ઓલું પહેરવું હતું એને એની પસંદ નું હતું ને અઢાર વરષથી થઈ ગયેલ એના પસંદ છેને અપાવેલું, તો એને હતું કે એના મનથી એની શાદીમાં એના, ફેવરિટ ના હિસાબે પહેરે તો પણ એના સાસુ લા એવું કીધું તો પછી હવે એ માની લીધું કે ચાલો બીજા ફંક્શનમાં જોવાઈ જશે.
ખરું છે હવે. અને પેલી કંકોત્રી લખ લખવાનું કામ હવે તો લોકો, વોટ્સએપ પર જ કંકોત્રી મોક
અરે પણ એજ સારું છે ને એ સ આવું છે આપડે, આજે આ શું કેહેવાય આજે ડિજિટલ જે આપડા જે, ડિજિટલ વેડિંગ એરા છે, એના અંદર તો ભાઈ વોટ્સએપ ઇન્વાઈટ જ ચાલે ભાઈ કોણ કોણ બધાના ઘરે જઈ જાય ને કે લ આવજો આવજ એના કરતા વોટ્સએપ ઇન્વાઈટ મોકલી દેવાનું સરસ રહી જાય. છે કે નહી?
સાચું અછું સારું છે, જે ચલા સંગીતાબેન ના વિડલો, નજીક ના સંબંધીઓને તો રૂબરૂું જઈને જ કંકોત્રી આતી હોય છે, હવે દૂર દૂર ના લોકો હોય એ લોકો ના અઠવાડિયા બધાની વચ્ચે દેવાનું ચાલે તો હવે.
એ જ.
તૈયારી માં તો થાક લાક તો હશે, પણ આનંદ પણ ઘણો આવતો હશે ને.
આનંદ તો હવે આવે પણ હવે ખાલી પો પણ આમ ઊભો થઈ જશે કે દીકરી ચાલી જશે, તો મહેંદી મૂકી દીકરી પોતાના સાસરે દૂર દૂર ચાલી જશે રંગોળીમાં પણ પેલા જે ભાત ન મળશે. હવે એવ એનો થોડોક દિલ પર થોડું કામ ભારી છે કે છોકરી, લગ્ન કરીને ચાલી જશે ઘરમાં પેલા જેવી રોનક નહી રહેશે. પણ હવે શું કે આટલા જલ્દી જલ્દી દિવસ એટલા એક્સાઈટમેન્ટમાં નીકળી રહેલા છે. કે મારા જે મારા પરિવાર વાળા છે લોકો બધા આવી જવાના છે કાલે, તો પછી તો બધા આવી જશે એટલે ખબર તો કે
હા એ તો સુુંતી ઘર છોડી ને ચાય નો. વિચારથી જ આપડું તો દીકરી ઘચું વિચારથી જ આપડું તો મન ભરાય આવે. પણ ઈશ્વર ની કૃપા થી બધું સારું થાય.
ચોવીસ વર્ષ ની થઈ. ગઈ હવે એને પચીસમું લાગશે એક મહિના પછી એનું બર્થ ડે આવશે. ને એ લોકો તો કેનેડા શિફ્ટ થઈ જશે હવે આટલા પચીસ વર્ષ તક રાખેલી છોકરીને આપણે આટલી, દૂર દૂર દૂર હજાર કિલોમીટર દૂર કેનેડા, મોકલવાનું આપડે લાગે તો ખરા ને ભારી તો લાગે ને.
હા ચિંતા ના કર બધું સારું જ થશે, કોઈ પણ મદદની જરૂરત હોય તો મને ચોક્કસ જણાવજે. હું અને બીજા બહેનો મરીને પાપડ વળી કે કઈ બનાવવાનું હો જ. તો મદદ કરીશું.
એક મદદ જોઈ જ છે તારી.
બોલ.
ચાલ તું કાલે આવી જા. બહ કામ. છે બહુ કામ છે તું મારી મદદ
મે તને કીધું ને એક વીક પેલા આવી જઈશ. તું ટેન્શન ના.
તારા બાળકો કેમ છે?
અરે સારું છે, કરણની બી મોગની ફિક્સ થઈ ગઈ છે.
શું વાત કરે. મુબારક થાય મુબારક થાય.
હા હા.
ક્યારે શું છે વઉ શું કરે છે?
વવ ડોક્ટર છે.
ડોક્ટર ચ અરે વાહ બહુ સરસ સરસ કેવાય. ત્યાંથી જ તમારા ત્યાં વડોદરા થી જ મળી ગયું?
હા વડોદરાથી જ.
સારું છે. ને રેખા?
ના ઘરમાં છે ઓફિસે જાય છે, એનું પ્રમોશન થયેલું છે.
અરે વાહ વાહ સારું સારું. એ લોકો ને લઈને આવ જ હા. શુ શ્રુતિ પણ એ લોકોને યાદ કરતી હતી. કે ક્યારે આવશે ખબર છે ને પેલા તો, જયારે વડોદરામાં સાથે રેતા તો ત્યારે તો, આખો
હા એ લોકોની તન જનની ટોલી હતી. તી.
એજ તો સાથે ને સાથે જ આખો દિવસ રેતા.
હમ
તો હવે લોકોને લઈને આવજે હા
હા હા ચોક્કસ લઈને આવીશ
એજ તો હવે
ચાલ શ્રુતિને મારો પ્રેમ આપજે વહાલ કરજે ને મારા તરફથી
હા હા તે તું આવી જજે હને ટાઈમ પર.
હા જરૂર જરૂર કઈ બીજું ધ્યાન ના લ લાવવાનું હોય તો કઈ દેજે વડોદરાથી તને
ના ના ના ના તું આવી જશે તો બહુ મોટું થઈ કામ થઈ જશે. તું આવી જજે હ ને. ચાલો હવે થોડી થોડી
તું ટેન્શન ના લે. કઇ ટેન્શન નું કામ કઈ ટેન્શન બહુ જરૂર દિમાગ પર ના લેતી.
ના ના કાય નય, કશું નઈ, ચાલો હવે મળીયે. ઓકે, બાય.
બાય.